કે
હા મને આવે છે અવાજ તમને મારો અવાજ આવે છે?
મને પણ તમારે અવાજ કમ્પ્લેટ આવે.
હા તો આજે આપડે તમે જણાવ છો એના વિશેે વાત કરીએે આપડે?
હજ આપડે ડિજિટલ પેમેન્ટ વર્સિસ રોકડ વ્યવહાર વિશે વાત કરીએ ઓકે.
હા ઓકે તો તમારા માટે શું ડિજિટલ પેમેન્ટ સારું જ કે રોકડ વ્યવહાર?
મારા મતે તો ડિજિટલ પેમેન્ટ સારું કેવાય કારણ કે અત્યારે વધ એની પ્રોબ્લેમ વધારે થતી હોય. તો એ છુટાની માથા વધારે થ જ દે હોય તો, આપડે એને ઓનલાઈન પેમેન્ટ કરીએ તો સારું કહેવાય.
હા એ વાત તો તમારી સાચી છે કે છૂટાની ની બધાની માથાકૂટ બહુ થતી હોય છે જ્યારે ઓનલાઈન પેમેન્ટમાં. એ વાંધો ના આવે કે ધારો કે હવે છસો બાવન રૂપિયા થયા હોય તો તમે પૂરેપૂરા ચૂકવી શકો. છસો બાવન, જ્યારે પેલામાં તો સામે વાળા વ્યક્તિ પાસે તમે છ ક્યાં જ હોય છૂટા હોય કે ના હોય એ બધાની માથાકૂટ ખુબ જ રહે છે. પણ અને પાછું કે રોકડ વ્યવહાર હોય તો એમાં કોઈક નોટ ફાટેલી હોય કે એવું પણ રહેે છે તો એ દુકાન વાળા ચલાવતા નથી. એને ક્યાંક આવીનેટો નહી ચાલે. કે ક્યારેક દુકાનવાળા એવી નોટો આપે તો ગ્રાહ કહે કે આવી નોટો નહીં ચાલે ફાટેલી કોઈ નોટો કોઈ લેતો નથી, જ્યારે ઓનલાઈનમાં આવી કોઈ માથાકૂટ રહેતી નથી.
હા એ તો વાત સાચી જ એવું પણ થતું પાડેલ નોટો હોય તો એસેપ્ટ નહી કરતે. પછી એવું પણ થતું હોય ને કે હવે આપડે ઓળખીતા હોય. બરાબર અને વધ તમે એમ કીધું કે છસો અઠાણું નવ્વાણું તે એવી રીતે કોક પૈસા થતા હોય તો આપણે બચે હે ના સાતસો આપ્યા હોય પછી એ ખાલી એકાદમ રૂપિયો હોય. તો પછી આપડે પાછું આપતા નથી એવું પણ થતું હોય. તો એને પેલું એનું ઓનલાઈન હોય તો આપડે આપડે એકજટ આપી શકીએ એનામાં
હા એ વાત તો છે હવે એવું જ ઘણા બિઝનેસ જે કરતા હોય છે ને તો એમાં મારે વચ્ચે રીલ જોતો તો ને એમાં આવ્યું તું કે હવે જે નાઈન્ટ નાઈનના સ્ટોર હોય છે તો એ નવ્વાણું ના જ કેમ હોય છે, સો રૂપિયાના નથી હોતા. ત્યાંનું કારણ એવું હોય છે કે હવે નવ્વાણુંમાં કોઈ વસ્તુ વેચે ને નવ નવ્વાણું કે નવસો નવ્વાણું તો એમના ઉપરનો એક. રૂપિયો હોય ને જો હવે લોકો એક રૂપિયો લેવા માટે તો કઈ માંગવાના નથ થી તો હવે દુકાનો વાળાને એ બધા કેવું કરતા હોય છે કે નવ નાઇન્ટી નાઈન સ્ટોર છે તો હવે બિલ બનાવે ને જયારે તો એ બિલ વસ્તુનું નવ્વાણું રૂપિયાનું બને. અને લોકો પોતાનો એક રૂપિયો પાછો લેવાનું સમ તા નથી એટલે એ એક રૂપિયો દુકાનદાર જોડે જ દઈ જાય બરોબર. હવે રોજ ના આવા ત્રીસ ગ્રાહક આવે તો ત્રીસ રૂપિયા ભેગા થાય એક્સ્ટ્રા.
સો આવે સો આવે તો સો રૂપિયામાં એ વાત સાચી તમારી.
એટલે અને પાછું કે જે સો રૂપિયા આવ્યા ને. તો એ સો રૂપિયાનો કોઈ જ હિસાબ નહી. સરકારને હિસાબ નહી આપવાનો ને કોઈને નહી સીધા આપણા ખિસ્સામાં આવતા રે જયારે તમે જો હવે ડાયરેક્ટ સો રૂપિયા પૂરે પૂરા લો તો એ એ સો રૂપિયાનો સરકાર નો પડે કે આ વસ્તુ સો રૂપિયામાં વેચી અને એના પૈસા મળ્યા. પણ હવે નવ્વાણું માં વેચ ચી અને ન્વાણું મળ્યા. એક રૂપિયાનું તો કાઈ હેજ નહી. હવે મોટા મોટા મોલ હોય છે જે નાઈટી નાન સ્ટોરના એમાં તો રોજના કેટલા લાખ ખો એમાં લાખો તો નહી પણ હજાર. હજારો વ્યક્તિઓ અંદર એન્ટ્રી્યુ લેતા હોય છે ને આવી રીતે વસ્તુઓ લઈને જતા હોય છે. તો હવે ધારો કે એક હજાર વ્યક્તિ આવી રીતે વસ્તુઓ લઈને જાય તો સામે એક એક હજાર રૂપિયાનું તો કોઈ પેલું જ નહી ને અને નાનું તો ખબર આવી રીતે નાનું નાનું ના ખબર પડે પણ હવે આપણે આખા દિવસ એક એપ્લિકેશ બ્રાન્ડ છે બરોબર નાઇટી નાન સ્ટોર નામની તો હવે એની ત્રણ બ્રાન્ચ છે, અલગ અલગ જિલ્લાઓમાં. તો હવે ત્રણેય જિલ્લાઓમાં રોજ ના હજાર વ્યક્તિ આવે તો આવી રીતે ત્રણ હજાર રૂપિયા બચે બરોબર રોજના જેનું કંપની એ કોઈ એ છે હિસાબ નહી આપવાનું સરકારને. આવી રીતે અગર ખુબ જ નાના આંકડામાં આપડે જોઈરા. પણ આ તો કેટલું મોટા આંકડામાં જોવા જઈએ તો મોબાઈલની કંપનીઓ ભઈ એમેઝોન ઉપર ને એમજ જોવા જઈએ તો એમાં પણ એવું હોય જ છે ને કે નવ્વાણું રૂપિયામાં નવસો નવ્વાણું રૂપિયામાં હોય છે ખબર છે? એનું કારણ આવું હોય છે.
અને એવી તો ખાલી એક કંપની નથી ને એવી કેટલી પણ કંપનીઓ છે. અને ખ કંપની નથી દકા ન આ પણ એજ કરતા હોય છે. અ ધાર કે મોબાઈલ બેલેન્સ હોય. બેલીસ ની અંદર બધામાં એવું જ હોય છે, છસો નવા નું આઠસો ઓગણ સાહીઠ નુ કે આઠસો નવ્વા ન એ રીતે બેલેન્સ કરતા હોય. પાછી જે ઉપર ઉપયોગ હોય એ તો આપતા જ નથી અને કપની વા આવે તો પાછા બલ પણ બનાવતા હોય છે. આજે બધા લોકલ સ્ટોર છે. અને એ તો બધા કશું બનાવતા પણ નથી. એ તો ખાલી એમને ડાયરેક જ એમ ખરી દેતા. મને તો એમના કરતા પણ વધારે ફાયદો થાય, કાર કે એભા નામ બે કે રૂપિયા એ ત મળે જ અને માછુ એના સિવા પણ એજ એક્સ્ટ્રા મળતુ હોય એટલે એતો બધો ફાયદો થતો જ હોય છે.
સરકારને પ્રોફિટ માર્જિન ઓછું બતાવે તો પછી ટેક્સ ઓછો ભરવો પડે એટલે એવી રીતે પણ એક કરી શકે
હા એ કરી શકે
પણ એની જગ્યાએ જો હવે ઓનલાઈન જોય, તો હવે આપડે કોઈ વસ્તુ જ લેવા ગયા તો નવ્વાણું રૂપિયા ની વસ્તુ હોય તો આપડણે ઓનલાઈન ચૂકવીએ તો નવ્વાણું રૂપિયા જ ચુકવાના છીએ, એમા તો જો સો રૂપિયા ચૂકવ્યા હોય તો સરકારને ખબર પડી જાય કે આ ઉપર એક રૂપિયો એક્સ્ટ્રા ક્યાંથી આવ્યો. નથી આવ્યો, કારણ કે બિલ તો તમારું નવ્વાણું રૂપિયાનું જ બન્યું છે, તો ભાઈ સો રૂપિયા કેમ આવ્યા તો આવી રીતે બધુ ધ્યાન રાખતા હોય, મતલબ જાળવવું પડે છે દુકાનદારને જ્યારે કેશમાં આવુ બધુ ભ્રષ્ટાચાર, મતલબ કે કરપ્શન થઈ શકે છે, એક રીતે સાચું જ કહેવાય ને આ
હા, એ તો કહેવાય જ ને. તો અત્યારે પાછું કેવું હોય. ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ બહુ વધતો જાય છે, બરાબર એ સંપૂર્ણપણે બધું જો એ જ બધું જ ઓનલાઈન પેમેન્ટ કરવાનુ
હા
પછી કોઈ તકલીફ થાય કે પછી એના હા, એકલા રોકડ વ્યવહાર છે એ જ સારુ કહેવાય એમ
જો મારા મતે તો ઓનલાઈન ડિજિટલ પેમેન્ટ જ સારું, કારણ કે એક તો આવી રીતે જે સરકારે આપણે વાત કરી કે ટેક્સ ચોરી અને બધુંથી. બચી છે, મતલબ બચવું મુશ્કેલ થઈ જાય અને સરકારને બધી જ વાતની ખબર હોય, બધા ટ્રાન્ઝેક્શનની ખબર હોય અને ઓનલાઈન માહિતી રહે માહિતી હોય એટલે અને એના કારણે દેશના રૂપિયાનું મહત્વ પણ ઊંચું આવે, જ્યારે અત્યારે યુએસ ડોલરનું મહત્વ વધતું જાય છે, ભારતના રૂપિયા બરાબર બરાબર, તો એ ન વધે અને ભારતનો રૂપિયો જે નીચો થઈ રહ્યો છે. છે એ થોડોક ઊંચો આવી શકે, તો આવી રીતે ટેક્સ ચોરી અને એ બધું ઘટતું હોય.
હા, એ તો વાત તમારી સાચી છે. એવું પણ થાય ને કે હવે. બધા ઓનલાઈન પેમેન્ટ કરે, બરાબર વાત એવું થતું કે આજકાલ એની એન્ટ્રી મળતી નથી, બરાબર રોકડા વ્યવહાર તો એની એન્ટ્રી ના મળે, પણ આવી રીતે. ટ્રાન્ઝેક્શન કરેલું હોય તો એની એન્ટ્રી મળી પણ જાય ને એટલે ઓનલાઈનમાં આ પણ ફાયદો થતો હોય છે પરંતુ અમુક વખત એવું પણ થતું હોય છે. કે પછી બહાર આપડે ગયલા હોઈએ બરાબર અને એ પણ ઓછું આવતું હોય એવું થતું હોય. તો આપણને જો ટ્રાન્ઝેક્શન કરવું હોય તો કેટલી બધી તકલીફ પડતી હોય કે પછી મોબાઈલની અંદર અને ઉપર સ ચાર્જિંગની એવી તકલીફ હોય. કે પસી મોબાઈલ જેમ બગડી ગયો હોય ત્યારે પણ તકલીફ થતી ત્યારે આપણે વિચારીએ કે પછી જો એમ રરો રોકડા પૈસા હોય હવે તો આપડે આપી દઈએ. પણ હવે નોર્મલી શું કરી શકયે મોબાઈલ બગડે કે પછી આવું ક્યારેક થયેલું બેલેન્સ પતી ગીયું એવું પણ થઈ શકે એટલે આમાં શું કરું પછી ભાઈ આપણે
હા એ વાત તો છે તો પછી આપણે આમ જોવા જઈએ તો
રોકડ વ્યવહાર બંધ તો થવો મુશ્કેલ છે પણ જો સરકાર હવે એવો નિયમ બનાવે. કે તમારે કોઈપણ પ્રકારનું મોટું ટ્રાન્ઝેક્શન કરવાનું થાય તો તમારે ઓનલાઈન જ કરવું પડશે અને નાના ટ્રાન્ઝેક્શન તમે રોકડ વ્યવહારમાં કરી શકો જેમ કે હવે તમે અહીંયા થી કોઈ પણ વસ્તુ લઈ આ કે પાંચ રૂપિયાનું પડીકું લીધું કે એવી તો હોય તો એ બધું તમે ઓફલાઈન મતલબ કે આ ઓફલાઇન ક્યાં પણ રોકડમાં કરી શકાય અને પછી મોટા પેમેન્ટ હોય જેમ કે હવે ક્યાંક તમે ટીવી લીધું કે ફ્રીજ લીધું. તો હવે ઈ બધા પેમેન્ટ પછી તમારે કેશ માં નય ઓનલાઈન જ કરવા પડે. તો એ વખતે ડિજિટલ માર્કેટ હોય ને તો આ બધાથી બચી શકાય અને વાંધો પણ ના આવે હવે જો તમે એક ઇચ લો કે ચાર ઇચ લો. કે પાંનસો ની ને બસોની નોટો આવે છે બરોબર અત્યારે તો હવે પાંનસો ની નોટ લઈને દુકાન કોઈ ગ્રાહક ખરીદી કરવા જાય તો મતલબ કે મોટું પાંનસો નું બંડલ જ ગણી લો ને હવે. તો આખું બંડલ લઈને હવે ટીવી ટીવી લેવા ગયો બરોબર તો હવે ટીવીમાં દુકાનદારે પણ પ્રોફિટ ઓછો બતાવી શકે જો રોકડમાં આપ્યો હોય અને બિલ પણ ઓછું બનાવી શકે અને પાછો દુકાનદાર પણ કેય કે તમને હેને હું બિલ ઓછું બનાવું છું એના કારણે સર કે મારે પણ ટેક્સ બચે અને તમને પણ બે હજાર રૂપિયા ઓછા લઈશ તમારા જોડેથી તો ગ્રાહક પણ માની જતો હોય છે પણ એની જગ્યા એ જો હવે મોટા મોટી નોટ જ આપણેે
તકલીફ થતી હોય એમાં જો ડિજિટલ ઇન્ટરનેટની બી તકલીફ થતી હોય તો એના પછી અ ઓનલાઈન ને જે તમે કીધું એ મુશ્કેલી થતી હોઈ અને એ બધુ થતું હોય બરાબર તો આપડે જો હવે એટીએમ મશીનને બધું છે તો એટીએમ મશીનનો ઉપયોગ કરીને આપડે કેશ માં આપડે ગમે ત્યાંથી પૈસા ઉપાડી શકીએ. અને આપડે જોવાનું ઓનલાઈનમાં આ બધી તકલીફો ઓછી થાય. તો એનો ફાઇલ થઈ શકે ને એનામાં
હા એ વાત તો તમારી સાચી છે તો પછી આપડે હેને બીજું વધારે કશું નહી પણે હેને સરકાર એટલું કરે ને કે મોટી મોટી બંધ કરી દે ખાલી પચાસ દસ વીસ પચાસ અને સો મેક્સિમમ સો થી ઉપરની નોટ જ ના હોય તો પછી લોકો મોટી જ પેમેન્ટ હોય જે મોટ ટુ ટ્રાન્ઝેક્શન કરવાનું થાય તો એ ઓનલાઈન કરવાનું વધારે સરળ બને એમના માટે જયારે આવી રીતે પછી નોટ માં ટ્રક કરવાનું થાય સોની નોટ માં ને એમાં હવે બધું ખુબ જ લાંબુ થઈ જાય એના કારણે વાંધો ના આવે ઓનલાઈન કરેને તો બધા લોકો ઓનલાઈન કરતા થઈ પણ જાય જો આવી રીતે કરે ને સરકાર તો મારું માનવું છે.
બંને આપડા માટે જરૂરી છે કારણકે એનું ઓનલાઈન પેમેન્ટ પણ સારું છે ને પેલું પણ સારું જ છે. બંધ કરવાની જરૂર નથી એક પણ વસ્તુ. કારણ કે બે પોતાની જગ્યા બરાબર જ છે.
હા એ વાત તો છે પણ આ આપડે રોકડ વ્યવહાર ઘટાડી તો શકાય ને?
ઘટાળી તો શકાય કારણ કે આ તો બધાને એવું. આ બધી કેસ ની એની માથાકૂટ હાચવવાની માથાકૂટેે. એ પછી જે આપડે કે જ જતા હોય હવે ફરવા ગયા ગયો તો પછી જે ચોરી થઈ જાય એની પણ બીક હોય. કેશમાં ને એને પૈસા હોય તો બધા ને એમ હોય કે ઓનલાઈન હોય તો સારું.
હા એટલે જ ને ઓનલાઈન હોય તો સારું હા તો ચલો બાય.
ઓકે ચલો બાય.